હેલો બસ મજામાં તમને કેવું છે
બસ સારું છે
કેવી રીતે યાદ કર્યા તા
નહી તો રસ્તામાં જતી તી તો આજ કલ આમ પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો વધી ગયો છે હા એટલે આમ આપડે પ્લાસ્ટિકનો આમ ઓછો ઉપયોગ કરીએ તો પર્યાવરણનું આપણે વધુ રક્ષણ કરી શકીએ છીએ
હ એ તો છે પર્યાવરણ ને ઘણો ફાયદો થાય છે પ્લાસ્ટિક ના નાક ઉપયોગ કરવાથી
હા અને પ્લાસ્ટિક આજના જીવન નો એક આમ મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે પરંતુ એ તેનો અતિશય ઉપયોગ આપણા પર્યાવરણ માટે ગંભીર સમસ્યા બની ગ શકે છે ખાસ કરીને આપડે પેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જે એક જ વાર વાપરીને આપણે ફેંકી દેવામાં આવતું હોય છે પ્લાસ્ટિક એ એનો ઉપયોગ વધી ગયો છે પાછું જમીન છે પાણી છે અને હવાના પ્રદુષણનું પણ આમ મુખ્ય કારણ બનતું હોય છે
હા અને એ પાછું જમીનમાં મિક્સ નહી થતું છે એનું કશું નહી થતું એ બ એવું જ રહી છે દસ વર્ષો પચાસ પચાસ વર્ષો પછી એવું નને એવું રે છે જેના લીધે જમીન પ્રદૂષણમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે
હા સાચી વાત છે તેથી આપણે આમ પ્લાસ્ટિક પર નિયંત્રણ અને પ્રતિબંધ કરવો ખૂબ જ જરૂરી છે પ્લાસ્ટિક પાછું છે ને સરળતાથી નાશ પણ પામતું નથી તેને આમ સમ પૂર્ણપણે વિઘટિત થવામાં પણ ઘણા વર્ષો લાગતા હોય છે
હા હા અત્યારે સરકાર વિવિધ રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકે છે ઘણા શહેરોમાં પ્લાસ્ટિકની ઠેલીઓ ઉપર પ્રતિબંધ છે દંડ વસૂલવામાં આવે છે શાળા કોલેજોમાં જાગૃત કરવામાં આવે છે પરંતુ સરકાર નહી આપડે પણ થોડાક જાગૃત થાઈએ અને પ્લાસ્ટિક નો યુઝ બંધ કરીએ તો એમાં આપણનો જ ફાયદો છે પ્લાસ્ટિકના ઘણા વિકલ્પો છે સામે જેમ કે કાગળ ની થેલી આપડે વાપ વાપરી શકીએ કપડાની થેલી વાપરી શકીએ
હા
પ્લાસ્ટિક ના જે વાસણો આવે છે એને યુઝ ના કરીએ અને એની જગ્યા આપણે કાચ ના જઈએ સ્ટીલ ના આવે છે એવા વાસણો વાપરીએ બાયોડેગ્રેબલ સામગ્રી વાપરીએ તો જેના લીધે પર્યાવરણનો ઘણો ફાયદો થાય છે
અને પ્લાસ્ટિક ના કચરાથી કેવું નદીઓ છે તળાવો છે અને સમુદ્ર પણ પ્રદુષિત થાય છે ઘણા પશુ પક્ષીઓ આમ પ્લાસ્ટિક ખાઈ લેવા હોવાથી પણ તેમના જીવનને આમ જોખમ થાય છે
હા પ્લાસ્ટિક શરીર માં જાય છે એટલે એમના પાચન શક્તિ અને આંતરડાને ખરાબ કરે છે
હા એ તો વાત સાતી જ સાચી જ છે.
પ્લાસ્ટિકથી નદી છે દર દરિયા હ એમાં માછલીઓ અને અન્ય જીવ જંતુ તુ પ્લાસ્ટિક ગડી લે છે એના લીધે મૃત્યુ પામે છે.
હા એ તો વાત સાચી જ છે.
અત્યારે વરસાદનો સિઝન છે તો વરસાદના પાણીનો નિકાલ માટે જે વરસાદી પાણી નિકાલ હોય છે એમાં પ્લાસ્ટિક અવરોધ બને જેના કારણે બધી જગ્યાએ નાના મોટી જગ્યાએ પાણી ભરાઈ જાય છે.
હમ્મ.
જે માઈક્રો પ્લાસ્ટિકો અ કેવાય એમને જે નાના કણ હોય છે. તે ખોરાક અને પાણીમાં એ મિક્સ થઈ જાય છે. જેના લીધે આપણે સ્વાસ્થ્ય બહુ ખુબ જ મુશ્કેલીમાં મુકાય છે.
હા. અને પ્લાસ્ટિક સળગાવવાથી કેવું, ઝેરી વાયુઓ ફેલાય છે. જે માનવના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક કરતા હોય છે.
હા, એ તો છે.
પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે સરકાર દ્વારા આમ વિવિધ નિયમો અને પ્રતિબંધો પણ આમ લાગુ કરવામાં આવ્યા છે. અને પરંતુ માત્ર આમ સરકારના પ્રયત્નો તો પૂરતા નથી ને, આમ આપડે જે દેશના જાગૃત દેશના નાગરિક છીએ. તો ફરી આપણેે, આપડી પણ થોડી ફરજો હોય, દેશ પ્રત્યેની ને એ તો આપણેે એમ નિભાવવી જોઈએ.
હા, એ વાત તો તમારી સાચી છે.
હા. દરેક નાગરિકે આમ પોતાની જવાબદારી આમ સમજવી જોઈએ. બજારમાં જતી વખતે કા તો કાપડ અથવા કાગળની થેલી આમનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકની બોટલ અને કપ ને બ કપના બદલે ફરી વાપરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. અને પ્લાસ્ટિનો કચરો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. અમુક વાર બાળકો પણ કેવું કરતા હોય છે કે, સ્કૂલે જાય કા તો કોલેજે જાય તો પડીકા લેશે. ખાસેને ત્યાંના, ત્યાં જ પડીકાના એ ફેંકી દેશે રેપર. એ તો પછી આગળ જતા નુકસાનકારક નીકળવે જમીનમાં ને એ તો, ડિગ્રેડેબલ થતા પણ ઘણી વાર લાગે.
હ, અને અત્યારે રિસાયકલ પ્લાસ્ટિક જે આપણે કરી શક કયે છે પણ મુદ્દો એ છે કે અત્યારે વિશ્વમાં બહુ ઓછી જગ્યાએ એવ પ્લાન્ટ છે કે જ્યાં પ્લાસ્ટિકની રીસાકલ કરવામાં આવે છે. જેના લીધે અત્યારે ખુબ જ ઓછા પ્રમાણમાં રીસાયકલ થવાથી જે પ્લાસ્ટિક છે એ બહુ મોટો મુદ્દો બની ગયો છે. આપણા જીવન અને સ્વાસ્થ્ય માટે
તેઓ પણ આમ શાળા અને સમાજમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી શકે છે. અને લોકોને જાગ ગૃત કરી શકે છે. અને અમુક નાના મોટા પ્રોગ્રામ પણ કરવામાં આવતા હોય છે શાળાઓ અને કોલેજોમાં.
હા, વિદ્યાર્થીઓ તો એમના નાના નાના પ્રયાસો છે જે જે સમાજને આવતી કાલનું સ્વચ્છ અને સુરક્ષિત આપણનું સમાજ બનાવશે. વિદ્યાર્થી જીવનમાં આ વસ્તુ આદત પડી જાય તો, એ વસ્તુ સમાજ અને દુનિયા માટે સારી વસ્તુ. ત
હા, અને નાના નાના પ્રયાસોથી પણ આમ મોટો બદલાવ લાવી શકાય છે.
હા, એ તો છે તો નાસ્તિકના ખતરા પણ બહુ છે. આાગળ જે પ્લાસ્ટિકનો હોય છે થોડા મહિનાઓમાં નાશ નહી પામતું.
જયારે એની સામે તમે જોવં તો એની સામે તમે જોવ તો જે આપ આપણે બાયોડિગ્રેબલ હોય છે જે એ વેલું નાશ પામે છે
હા વાત તો સાચી તમારી આપણે એમ કહી શકીએ કે પ્લાસ્ટિક પર નિયંત્રણ એ પર્યાવરણ અને માનવ જીવનના રક્ષણ માટે જરૂરી છે આપણે સૌ એમ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળુ બનાવવામાં પણ પોતાનું યોગદાન આપવું જોઈએ
સો ટકા એ વાત તો છે જ આપ આપણે અભિયાનોમાં એનજીઓ જા એનજીઓ સાથે જોડાવું અને પ્લાસ્ટિક મુક્ત સમાજ બનાવીએ એવું કરવું જોઈએ આપડે
હા એક શાળા એમ નક્કી કર્યું કે કોઈ પણણ વિદ્યાર્થી પ્લાસ્ટિકની થેલી કે પ્લાસ્ટિકની પાણીની બોટલ લાવશે નહીં અને બધા વિદ્યાર્થીઓએ કાપડની થેલી અને સ્ટીલની બોટલનો ઉપયોગ શરૂ કર્યો તો થોડા જ સમયમાં આપણે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બનાવી શકીએ છેએ ને આ બાબત બતાવે છે કે આપણો નાનો પ્રયાસ પણ પર્યાવરણ માટે ઘણો મોટો ફે ફેરફારાવી શકે છે
હા એ તો છે જ આપણે નાની નાની શરૂઆત છે જે કેમ્પસ છે કેમ્પસ થી બાર ના આપડું ગામ છે શહેર છે એવી રીતે આપણે આગળ વધારીએ તો જયારે આપણો દેશ થોડા ટાઈમ ના પ્રયાસોથી આપણો દેશ ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક મુક્ત થઈ શકે છે
હમ અને વધારે તો પ્લાસ્ટિક નો ઉપયોગ એટલે થાય કે પ્લાસ્ટિક કેવું કે આમ સસ્તું હલકું અને આમ ટકાઉ હોવાથી તેનો ઝડપથી ઉપયોગ થાય છે
હા એ પ્લાસ્ટિકને બનાવવું સરળ છે અત્યારે અને સસ્તા લો કોસ્ટમાં બની જાય છે જેના લીધે ઉપયોગમાં સરળતાથી લઈ શકીએ છીએ સસ્તી વસ્તુ એટલે બધા લોકો પ્લાસ્ટિક નો ઉપયોગ કરે છે હાલમાં
હા એ તો વાત સાચી છે અને પ્લાસ્ટિક ના વઘતા ઉપયોગ થી પર્યાવરણનું સંતુલન પણ ખોરવાઈ રહ્યું છે વરસાદી પાણીના નિકાલમાં પણ આમ અવરોધ ઉભો થઈ રહ્યો છે જેના કારણે આમ શહેરોના પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે અને ખેતરોમાં તો આપડણે ખેડીએ ત્યારે ઘણા પ્લાસ્ટિક ના કચરા મળતા હોય છે એ એના કારણે છે ને જમીન ફળદ્રુપતા પણ એમ ખરાબ અસર પડતી હોય છે
હા અત્યારે તમને ખ્યાલ હોય ને તો આપડી સરકાર છે જે પાલિકા નગરપાલિકા હોય છે મહાનગરપાલિકા હોય છે એમના દ્વારા બધી દુકાનોમાં ઠેર ઠેર બધી જગ્યાએ શોપ્સ હોય છે જ્યાં અલગ અલગ જગ્યાએ એ લોકો દરોડા પાડે છે અને જે પ્લાસ્ટિક ની થેલીઓ યુઝ કરે છે એમને દંડ આવે છે અભિયાન ચલાવે છે એમાં એ દુકાન તપાસ થાય છે એનું કામ એક જ છે લોકોનું કે દુકાનદારોને અને લોકોને જાગૃત કરવા કે આપણે પ્લાસ્ટિક નો યુઝ ઓછો કરીએ અને એની જગ્યાએ કાપડની થેલી છે, કાગળ ની થેલીઓ છે, જે એવુ બધી, વાપરીએ તો ક્યાંક ને ક્યાંક આપણને બહુ ફાયદો થાય છે, આગળ જતા હમ્મ
આ સમસ્યાને આપણે, આમ ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઘણા રાજ્યોમા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર, આમ પ્રતિબંધ મુૂકવામાં આવ્યો છે. અને હા, એ તો વસ્તુ સાચી છે, એટલે દરેક નાગરિક મ પોતાની જવાબદારી, એમ સમજવી જોઈએ.
હા, અત્યારે એવું છે, કે એવું નહી કે માત્ર સરકાર જ નિર્ણય લઈ આપણે પણ આપણા સ્વાસ્થ્ય અને ભવિષ્યની, સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલુ, ભરવુ જોઈએ. આજે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીશુ, તો આવનારી પીઢીઓ સ્વચ્છ હવા શુદ્ધ, પાણી હરિયાળુ, હરિયાળુ પર્યાવરણ એ લોકો માણી, શકશે એમનું
હા, અને શાળા, અને કોલેજોમા પણ વૃક્ષારોપણ છે. સ્વચ્છતા અભિયાન છે, અને પ્લાસ્ટિક ના ઉપયોગ વિશે પણ જાગૃત કાર્યક્રમો યોજવામા, આવતા હોય છે.
અત્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય હોય. એટલો ઓછો, કરીએ અને પર્યાવરણને સ્વચ્છ, રાખીએ. અને અન્ય લોકોને પણ આપડે પ્રેરિત કરીએ બસ આપડો ધ્યે એવો હોવો, જોઈએ.
હમ સારુ, સારુ છે. વાંધો, ને પોખ વાત કરી